શું તમને મારો અવાજ આવી રહ્યો છે?
જે આવી રહ્યો છે તમારા અવાજમાં અયર આવી રહ્યો છે શું મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા તમારો અવાજ આવી રહ્યો છે.
મેં આજે પ્રદુષણ વિશે તમને વાત કરવા માંગુ છે આપણે તમે જાણો છે. કે આપણા દેશમાં વધારે પ પ્રદુષણ થઈ રહ્યું છે અને પ્રદુષણ અ તો આપણે ઝાડુ તો વ જોઈએ, મારેતે એવું જ કેવું છે કે આપણે પ્રદુષણ ને આપણે આપણે અટકાવવું જોઈએ. જેથી કરીને આપણે હેલ્થ સારી ર આપણું જીવન પણ સારું આપણને આગળ પેઢી પણ સારી ર અને જેથી કરીને આપણું વાવેતર ન પ્રદુષણને લીધે આપડે જે ખરાબ થાય એ પાક પણ નિષ્ફળ ના જાય, જે ક મારે તો એવું જ કેવું છે કે આપડ. પોલ્યુષણ નું બાબતમાં હોય તો આપડ પોલ્યુષન. રોકવું અટકાવવું જોઈએ જેથી કરીને આપણે પ્રદુષણ વધારે પડતું જે થાઈ રહ્યું છે એને આપણે અટકાવવાની જરૂર છે. મારે તો એવું જ કેવું છે કે આપણા પ્રદુષણને આપણે હમણાં તમે જોઈ રહ્યા તો વધારે પડતો પ્રદુષણ થઈ રહ્યું છે જેથી કરીને આપણે પ્રદુષણ- માટે, આપણે જે નિષ્ફળ આપણાથી જે બનતું હોય એ કરવું જોઈએ, મેરે એવું જ કેવું છે કે પ્રદુષણ આપણે જે બધું આ કચરો ફેંકી છે આપડે જે કચરો એક જગ્યાએ એકઠ આપણે જે સળગાવી મૂકી છીએ એ સળગાવવા કરતા આપણે એનું રટંગ કરવા જોઈએ આપે જે યઝ પત હોય તેમાં યુઝ કરી લે જેથી કરીને આપણે પ્રદુષણથી તમે જાણો છો કે વધારે પટોર પ્લા યુ થઈ રહ્યો છે, અને જેથી કરીને આપણા પ્રદુષણ નો વધારે વધારે માત્રા થઈ રહી છે. અને આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે તમે જાણો છો કે શહેરમાં શહેરમાં તો વધારેુ પડતું પ્રદુષણ થઈ રહ્યું છે એ મારે તો એવું જ કેવું છે કે આપડણે પ્રદુષણ અટકાવવું જોઈએ. આપણે આપણે પ્રદુષણને આપણે અટકાવીશું. તો આપણું જીવન પણ સારું રહેશે આપણો દેશ પણ સારો રહેશે આપણે પ્રદુષણ થી બચી શકીએ છીએ. અને આપણે આપણા હેલ્થને પણ સારી રાખીએએ અને આપણું જીવન સારું જશે તો આપણે જીવન આપડણે વધારે પડતું સરળ રીતના અને સારી રીતના આપડણે જીવી શકીશું તમારે શું કેવાય આ બાબતમાં.?
તમારી વાત એકદમ સાચી છે કે, પ્રદુષણ આપણે અટકાવવું જોઈએ જેમ કે આજના શહેરોમાં જેવું કે અન્ય કંપનીઓનું ડેવલપમેન્ટ વધી રહ્યું છે તે કં પ જે પ્રદૂષણ બદાળ રહી છે જેવ કે જેવો તે કાઢી રહ્યા છે તેથી પ્રદુષણ વધી રહ્યું છે. પ્રડસણ વધી રહ્યું છે. તે જે તેથી પ્રદુષણ વધી રહ્યું છે જેથી કારણે આપણે પ્રદુષણ નું પ્રમાણ વધિ ગયુ ઘણી જગ્યા જોઓ છો કે અન્ય ગામડાઓમાં પણ મોટી મોટી ફેક્ટરીઓ નો પ્લાન્ટો આવી રહ્યા છે તે વો કે સર ક દ્વારા તે પરમેશ શન આપવી ના જોઈએ, જે ઓ કે તે સરકાર પરમિશન આપે તેઓને પ્રદુષણ ક જે કે ખરાબ પાણી છોડે તો તેવું ફિલ્ટર કરીને જેવો કે છોડવું જોઈએ તેથી કારણે તે પાણીને ખરાબ તેથી પાણીને ખરાબ થવાથી રોકી શકે અને પ્રદુષણ પણ ઓટકી શકે તેથી આપ સાવચેતી રાખવી જોઈએ કે, પ્રદુષણ અન્ય જેવો કે તમે કચરા નો નિકાલ બ કરવોટ અન્ય શહેરોમાં ખુબ જ કચરા કચરોથી જેવો કે એક સોસાયટીમાંથી એકક્ટર કચરો નીકળે તો તેઓને કચરાનું પ્રમાણ પણ વધી રહ્યું છે તે થી કારણે આપણે કચા કચરાનો નિકાલ વધુ કરવો જોઈએ તેથી કચરાને
હમ.
ને વપરાશ જે રિસકલમાં થતો હોય કે તે પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિક માંથી કોઈ બનતું હોય તો તે તો તેથી તે પ્લાસ્ટિકને આપણે અનલોક રાખવું જોઈએ જો કચરાના પણ ત્રણ પ્રકાર હો છે. એક લીલો અને શૂકા અથવા સુૂકા પછી સુૂકા અન્ય પ્રકારો હોઈ શકે છે તે કે બિનો કચરો અનક રાખવો જોઈએ લી સૂકો કચો અલગ રાખવો જોઈએ અને લીલા શાકભાજીઓ જેમ જે તેઓને શાકભાજી નો કચરો હોય તો તેમાંથી આપણે ખાતર બનાવી શકીએ છીએ તો ખાતર ને આપ અન્યમાં અન્ય ઉપયોગ કરી શકીએ છીએ જે ઓકે જે ઓકે
તમારી વાત સાચી છે તમે કહી રહ્યા તે આપડે ત્રણ જાત ના કચરા વેરફેર થાય છે. જેમ કે આપડો સૂખ, ગતો ભીનો ગતો અને બેડથી નાખી છે આપણે જે સુખો કચરો હોય તે આપણે એક જગ્યા ને આપણે રીસાયક્લંગ કરીને આપણે જે યુઝ કરો છો હમણા રસ્તાઓ પણ છે અને હમણા તમે જાણો છો કે હમણા વધારે પડતું આપણું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, અને આપણે વિકસિત થઈ રહ્યા છે, આપણે નોન નવું નવું જે આપણે જાણતું મતું રહી. કે તમે જાઓ છો કે રી સાઇકિંગ કરીને આપે પ બોર્ડ બનાવી દે છે. આપણે બ્લોક બનાવી શકીએ છીએ આપણે રોડ રસ્તાના કામમાંથી યુઝ કરી શકીએ. આપણે એવા ઘણા કામો છે આપણે રઈ શકીએ છીએ. મારે તો એવું જ કેવું છે કે એવું રીસાયકલિંગ કરીને એવું બાબત માં લેવું જોઈએ અને સરકાર તો થોડું ઘણું વધારે પડતું ધ્યાન આપી રહી છે અને આપણે જેમ જેમ આપડી નવું નવું થઈ રહ્યું છે હ જેમ દિવસમાં નવું નવું, થઈ રહ્યું છે આપડ. એવા ઘણા છોકરાઓ છે કે આપણા ડેવલપમે સારું વિચારી રહ અને આપણા મે મે તે એવું પણ સોશિયલ મીડિયા પર જોયું છે કે ઘણા એવા છોકરાઓ છે કે જે સોશિયલ મીડિયાથી થ્રુ મેં તો જોઈનેને જોઈને પણ પહેરી થ હું છું. એ લોકો ઘણા એવા સારા કામ કરી્યા છે જે લોકો, તળાવો સાબ કરી રહ્યા છે. નદીઓ સાફ કરી રહ્યો છે, જે પ્રદુષણ થી વધારો પડતો હાલત ખરાબ છે તે તે તે બાબત ને લઈને પણ એ લોકો વધારે ચોકીિત થઈને સાફ સફાઈ કરી રહ્યા છે. મારે તો એવું જ કેવું છે કે એવા છોકરા જોઈને થને આપણને પણ એવું થાય છે કે, બધાને લોકોને પણ પ્રેરિત થાવાની વસ્તુ છે. અને એવું જોઈ ને આપણે પણ એ કચરો ના લખવો જોઈએ અને વધારે પડતું આ કચરો ફેલાવાથી આપણને પ્રદુષણ થાય છે અને આપણે બીમારી પડવાની પણ શક્યતા વધારે છે. જેમ કે તમે, જાણો છો કે હમણાં દવાખા ન ખર્ચો વધી રહ્યો છે. અને આ પ્રદુષણ ન કારણે જ આપણો ખર્ચો વધી રહ્યો છે જેથી કરીણે મારે તો એવું જ કેવું છે કે આપ પ્રદુણ થી અટાવું જોઈએ, તમાર શું કે વિવાદ માં?
તોરી વાત એકદમ સાચી છેમ છે જેવ કે પ્રદૂષણ થવાથી દેવને અન્ય બીમારી કે રોગ ચાડો ફાટી રહ્યા છે તેથી કારણે આપણે રોગચાળો ફાટવાથી આપણે ઘણા ઘણા વસ્તુઓ વસ્તીઓ ઓછી રહી તે ઓછી થઈ રહી છે, જેમ કે તેઓ તેઓને દવાઓ ખર્ચો પણ વધી રહ્યો છે તેથી કારણે આપણે પહેલેથી જ પ્રદુષણ ના કરી છેું તો રોગચાળો પણ ન થશે અને રોગચાળો પણ રોગ અન્ય રોગો પણ ના થશે અને બીમાર પણ ના થશે તેથી કારણે આપણે પ્રદૂષણ અટકાવવું જોઈએ અને અન્ય કંપનીઓનું ડેવલપમેન્ટ થવા હોય તો પહેલે વાત કરવી જોઈએ કે જે કે તમે પ્રદુષણ ના કરતા હોય. તો તમે કંપનીઓનો પ્લાન્ટો લખો અને તમે પ્રદુષણ કરવું હોય તો તમે મન્ય બીજી બીજી સ્થળે જેવ કે ત્યાં પ્રદૂષણ. ન અન્ય વસ્તીઓ કે ગામડાઓ હોતા ના હોય ત્યાં કનીઓનું ડેવલપમેન્ટ કરો ત્યાંથી, તમે પ્રદૂષણનું પ્રમાણ પણ ઓછું અને તેઓ કે તમે કંપનીઓને આજુબાજુ વૃક્ષનું પ્રમાણ પણ વધારો તેથી, ઓક્સિજન પણ મળી રહે અને તેથી પ્રદુષણ પણ અી રહે તેથી કારણે પ્રદુષણનું પ્રમાણ ઓછું થઈ રહે અને તેથી પ્રદુષણ વધી ના રહે. આજના સમયમાં લોકો ઘણા ઘણી જગ્યા અન્ય અન્ય ના અન્ય લોકોએ પ્લાન્ટ મુકી રહી આશે જેમ કે, અ્ય રોગ ચાળ પણ થઈ રહ્યો છે જેથી કારણે તે પ્રદૂષણના પ્રદુષણના લીધે, તે પ્રદૂષણના લીધે જ જે થાય છે તે પ્રદુષણ અટવા માટે આપણે અન્ય અન્ય પ્રયાસો કરવી જોઈએ જેથી કારણે પ્રદૂષણ ના થશે તો આપણું જીવન પણ સારી રીતે અને સરળ રીતે, તે થશે જેમ કે
જ
લોકો પ્રદૂષણના અને અન્ય ર ના પણ પ્રજા પ્રસારણ કરી રહ્યા છે તે કારણે આપણે લોકો પ્રજા
કરું ના જીત્યો તો શું કેવા માગો?
તમારી વાત સાચી છે જેમ કે આપણે વધારે પટલું પ્રદુષણ થઈ રહ્યું છે ત્યાં. દેશભરમાં મારે તો એવું જ કેવું છે કે આપણા દેશને આપણે સુરક્ષિત રહેશું આપણા બાળકો સુરક્ષિત રહેશે તો કેવી રીતે. દવાખાનો દવાખાનો ખર્ચો વધી રહ્યો છે જેમ કે કંપનીમાં આવી રહ્યો છે. જે કંપનીઓ જે આવી રહી છે તે વાત સાચી છે આપણું જો એ આપણા ભવિષ્ય માટે અને આપણા પરિવાર માટે પણ સારું છે જેમ જોવા જઈએ તો, પણ મારે તો એવું કેવું છે કે પદુષણ એ લોકો વધારે પડ તો કેમિકલો જેમ કે પ્રદુષણથી એ લોકો ગમે તે એ લોકોની કંપનીમાં છોડીને આપણે નદીમાં અને આપણા ખેતરોમાં છોડી દે છે, એને લીધે આપણા જે ખેતરો છે એ પણ ખરાબ થઈ રહ્યા છે અને મારે બ કેવું છે કે આપણે આ સારી રીતના આપણે એનો નિકાલ કરવો જોઈએ જેથી કરીને પ્રદુષણ થી અટકાવી શકે્યો છે. જેમ કે તમે જાણો છો કે હમણાં વધારે પડતું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને કંપનીઓ વધારે આવી રહી છે તો. એ લોકોને લીધે આપણને પ્રદુષણમાં વધારો પડતો થઈ રહ્યો છે. જેથી કરીને આપણા રોગચાળો વધારે ફાટી રહ્યો છે જેથી કરીને આપણા. ના આપણાના લોકો પ્રદુષણ થી વધારે પડતું પીડિત થઈ રહ્યા છે. મારે તો એવું જ કેવું છે કે પ્રદુષણને અટકાવવું આપડણે વધારો પડતું જરૂર થઈ રહ્યું છે અને રોગચાળો જે છે કે સ્વાસ્થ્ય માટે. આપડે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ બાબતને જોઈ ને મેટ સોશિયલ મીડિયા પર વધારે પડતો એવું જોતું રહ્યું છું. મેં તો એવું જોતા મને પણ એવું થાય છે કે આપ દેશમાં વધારો પ્રદુષણનો ફેલાવો થઈ રહ્યો છે. અને કંપનીઓ માટે તો વધારો પડતો એ લોકો સર સરકાર તરફથી વધારે પડતું ચેક આઉટ કરીને આપણે એ બાબત પણ. સરકારે વધારે ધ્યાનને આપણે પ્રદુષણ કંપનીઓ હોય તે. નાબૂદ કરીને એ લોકોને પરમિશન આપ જોઈએ જેથી કરીને એ કંપનીઓ પર. પ્રદુષણ થી આપણે પેલેથી અટકાવી શકીએ છીએ. જેથી કરીને મારે તેવું કેું છે કંનીઓને
હમ.
જે કચરો એ લોકોને જેટો રહે. અ
અ
આપ આપડે અટકાવીશ કશું, મારે એવું કવ છે કે એવું આપણે જે બ તેમ પ્રયાસો કરવા જ જોઈએ. અમારે તો હમણાંને જનરેશન લોકોને ખાસ કેવું છે કે પ્રદુષણ છે આપણેે અટકાવું જોઈએ જેથી કરીને આપણે પ્રદુષણ બચાવી શકીએ આપણું ભવિષ્ય આગળ ન ભવિષ્ય ન પણ વિચારી શકીએ છીએ. મારે તો એવું જ કેવું છે કે તમારા બાજુ કઈ એવું પ્રદુષણ નું કઈ ફેક્ટરીઓ કઈ આવી આવી છે જેથી કરીને તમે પ્રદુષણ પી થાવું છો, તમારી બાજુ કેવું છે મને જણાય શકો?
હા અમારા ગામમાં એક ફેક્ટરી આવી રહી છે જે કે તે. ફેક્ટરીમાંથી જેવ કે અન્ય ગંદુ ખરાબ પાણી છોડી રહ્યા છે જેથી કારણે. જેઓ અને જીવ જંતુઓ ન પેદાશ તેમાં પેદા કે બધું વધી રહ્યા છે તે કારણે તે જીવજંતુઓના, ના કારણે તે અન્ય આજુબાજુના લોકો બીમાર પડી રહ્યા છે તે બીમાર પડવાના કારણે તે. ખરાબ પાણી ફેક્ટરીઓ ખરાબ પાણી છોડી રહી તે તે તે સ તે ગામના લોકોએ તેઓ ફેક્ટરીઓ પર કાર્યવાહી કરી તો તેઓ ખરાબ પાણી કારણ તે પ્રદુષણ ના રહી શકે અને તેઓ જીવ જંતુ કે તેમનું પ્રમાણ વધી ના શકે. થી બીમારી ના થઈ શકે તે માટે, તે તેઓ અન્ય કરી લોકો તો આંદોલન પણ કરી રહ્યા છે જેવો કે. તે માટે બીમારી વધી રહી તો તેઓને હોસ્પિટલનો ખર્ચો પણ વધી રહ્યો છે. અને હોસ્પિટલોનો ખર્ચો વધવાથી તેઓને બીમારી અને રોગ